હેલો હલો હા તમને મારી અવાજ આવે છે બેન?
હા હવે આવે છે અવાજ બોલો.
હા તમે કેમ છો બેન?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ ખુબ જ મજામાં છું આજે આપણેે છે ને એક ટોપિક પર વાત કરવા માંગી છીએ શું તમારી પાસે ટાઈમ છે?
હા હા કરો ને
હા આપણેે છે ને આજે પાણી વિશે વાત કરીશું. પાણી એ પ્રકૃતિનું અમૂલ્ય દાન છે અને તે આપણા જીવન માટે ખુબ જ જરૂરી છે. પાણી વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરવી અશક્ય છીએ આજે વિશ્વભરમાં પીવાના પાણીની અછત એક ગંભીર સમસ્યા બની રહી છે તેથી પાણી ની યોગ્ય સમય ઉપયોગ કરવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. પાણી બચાવવા માટે આપણે નાની નાની બાબતોમાં ધ્યાન આપી શકીએ છીએ જેમ કે બ્રશ કે સેવિંગ વખતે નળ બંધ રાખવો ટપકતા નળ નું સમારક કામ કરવ અને વાસણ કે કપડા ધોતી વખતે પાણી ન છો ઉપયોગ કરવો આ ઉપરાંત વરસાદી પાણી નો સંગ્રહ કરવો એ પણ પાણી બચાવો એક ઉત્તમ ઉપાય છે જો આપણે આજે જાગૃત થઈને પાણી નું સંરક્ષણ કરીશું ને તો જ ભવિષ્યમાં આપણી આવનારી પી માટે સ્વચ્છ અને પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે તો તમને આ પાણી વિશે જે મેં વાત કરી છે તમને કેવી લાગી છે બેન
હા તમે સાચો કહો છો આ વાત સાચી છે તમારી પાણીની વારને ખુબ જ બદલ બચત કરવી જોઈએ અને પાણી ન સંરક્ષણ પણ કરવું જોઈએ પાણી આપણા માટે જીવનમાં ખુબ જ અગત્યનું છે પાણી છે તો આપણેે છે એની બહુ બધી કહાવત પણ આવે છે જળ છે તો આપણેે છી એમ કરીને એટલે ભવિષ્યની જરૂરત માટે આપણે પાણી સમજૂ પૂર્વક ઉપયોગ કરવો જોઈએ સમજીને આપણે ઉપયોગ કરી એમને ગમે તેમ આપણે પાણીનો વેસ્ટ ન કરવો જોઈએ તે પ્રકૃતિનું અમૂલ્ય દાન છે તેના વિના જીવન અશક્ય છે પાણીની ઘટના સપાટીને ધ્યાનમાં રાખીને તેઓ બગાડ અટકાવવા જોઈએ અને વરસાદ થી પાણીનોો સંગ્રહ કરવો ખુબ જ જરૂરી તો હવે હું તમને પાણીને બચાવના સરળ ઉપાયો વિશે જણાવ છું સરળ ઉપાય એટલે કેવી રીતના આપણે પાણીનોો બચાવ કરવો જોઈએ જેમ કે આપણે વાસણ છ તો વાસણ ધોવાય છે પછી આપણે નળ ચાલુ કરીને એને ધોવું જોઈએ હવે આપણે નળ ચાલુ રાખી અને વાસન ધોયા કરીએ તે રીતના આપણને નહીં કરવું જોઈએ સાચી વાત ને
એકદમ સાચી વાત કહો છો
હા તેજ રીતે વાહન ધોવા માટે આપણે એટલે વાહન ધોવા માટે એટલે આપણી ગાડી ગાડી સ્કૂટી બધ ધોવા માટે પાપ વડે આપને કાર કે વાહન ધોવા જોઈએ તેના બદલે ડોલ અને કાપડ નો ઉપયોગ કરવો જોઈએ આપણે પાણી સા નાખ વેસ્ટ કરીએ છીએ એ રીતના આપણને ન કરવું જોઈએ પછી શાકભાજી ધો પાણી એટલે એના માટે હું કહું તો ફળ અને શાકભાજી જોવા આટલું વધારાનું પાણી છોડમાં નાખો એ રીતના આપણને એટલે એનો બચાવ પણ કરવો જોઈએ ન નળ બંધ રાખો એટલે બ્રશ કરતી વખતે કે દાઢી કરતી વખતે નળ ચાલુ રાખું બ્રશ કરતી વખતે અમુક વ્યક્તિ લોકો છે ને નળ ચાલુ રાખીને બ્રશ કરતા હો હોઈ છે તો તે રીતના આપણને ન કરવું જોઈએ એટલે પાણી બચાવવાનું એટલે પાણી ખુબ જ આપડા વ્યસ્ત તેનો અટકાવ કરવો જોઈએ આપણને ખરી વાત ને
એકદમ ખરી વાત તમે કીધી છે તમે એકદમ સાચું કહો છો પાણી એટલે જળ એટલે જીવન આપણું એમ કહેવત બી છે તમને ખબર છે પાણીનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા રસોઈ સફ અ સાફ સફાઈ અને ખેતી માટે પણ થાય છે. જો પાણીને યોગ્ય રીતે સંરક્ષણ ન કરવામાં આવે તો ભવિષ્યમાં પા ણી ની તંગી વધી શકે છે. પાણી બચાવવાથી માત્ર આપણું સ્વાસ્થ્ય જ નહી પર્યાવરણ પર સુરક્ષિત રહે છે. પાણી બચાવવાથી જમીન નું જળસ્તર જાળવવા મદદ મળે છે આ પ્રવૃતિ તંત્રમાં સંતુલન રહે છે જો આપણે પાણી બચાવવાના ઘણા ઉપાયો છે જેમ કે આપણે ઘરમાં ટપકતા નળોને તરત જ ઠીક કરાવવું જોઈએ. પાણીનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ જેમ કે બગીચાઓમાં સિંચાવા માટે પણ સાંજે પાણી આપવુ જેથી પાણી નું વપરાશ ઓ છો થાય છે વરસાદનું પાણી વરસાદનું પાણી છે ને તેને પણ સંગ્રહ કરી રા રાખવું જરૂરી હોય છે લોકો પાણી બચાવવાની જાગૃત લાગણી લાવવી પણ જરૂરી છે જેથી દરેક વ્યક્તિ પાણી બચાવવા પ્રયત્ન કરી કરે છે આ રીતે પાણી બચાવવું આપણા મા ટે અને આવતી પીઢી માટે ખૂબ જ જરૂરી છે જો આપણે આજે પાણી બચાવવું શરૂ કરીશું ને તો ભવિષ્યમાં પાણીની તંગી ક્યારેય ન થાય. આપણે બધાએ પાણીને ખુબ જ ધ્યાનમાં રાખીને એને આરામથી અને હળવે હાથી યુઝ કરવું જોઈએ. તમે તમને કેવું લાગે છે આ સાચી વાત છે?
હા સાચી વાત છે આપડે પાણીને એટલે ખુબ જ બચત કરીને આપડણે સમજ જે વિચારીને આપણને પાણીનો યુઝ કરવો જોઈએ. પાણી નું મહત્વના તમને ટો પિક બતાવ તો પાણી વિના જીવન અશક્ય છે. દરેક જીવનને પાણીની જરૂર પડે છે. પાણી ખેતી માટે ખુબ જ જરૂરી છે. ખેતી જ્યાંરે આપણે ખેતીમાં આપડે બીજ બોયે ત્યારે સૌથી મેન છે પાણી એલોકને પાણી પાવશો તો જ આપણને આપને અના જ ખાવા માટે શાકભાજી ને એવું બધું મળશે ફળ ને એવું બધું તેના વિના તો છોડ વૃક્ષ બ ધું સુખાઈ જાય છે. એટલે પાણી ખુબ જ જરૂરી છે. પાણીનું શુદ્ધ પાણી આરોગ્ય માટે આવશક છે. પાણી બચાવવાનું એ જીવન માટે બચાવવું જોઈએ. વરસાદથી પાણી સત્રો ભરાય છે. નદીઓ અને તવા તળાવો પાણીના મુ ખ્ય સ્ત્રોત છે. આપણે પાણી બ બચાવવું જોઈએ બગાડવું ન જોઈએ. બગાડવું આપણે જેટલું આપણે બગાડશું એટલું આપણને જ નુકસાન થસે અગાડી જઈને. તેજ રીતના પાણી નું સંરક્ષણ સૌથી આપણી જવાબદારી છે. આપણી સૌની પાણીનું બચત કરવાની જવાબદારી હોય છીએ અને બચાવ કરવો જોઈએ બગાડવો ના જોઈએ આપણને ખરી વાત ને
એકદમ ખરી વાત છે. ખુબ જ સરસ વાતો કરી તમે. પાણી નો સ્ત્રોત એ મર્યાદિત છે. પૃથ્વી પર સેવેન્ટી વન પસેન્ટ ભાગ પાણીથી અવરાયેલો છે. પરંતુ તેમાંથી માત્ર બે થી ત્રણ પર્સેન્ટ જ પાણી પીવા લાયક છે. સતત વધતી વસતી ઉદ્યોગોનું વધતું જાડું અતિશય ખેતી અને પાણી નું વ્ય વસાય સંસાધન ખતરા અ ખેતર તરફથી ધકેલી રહ્યા છીએ જો ત આપણે હવે પાણી બચાવવાનો ઉપાયો નહી અપનાવીએ ને તો ભવિષ્યમાં પાણી માટે ખૂબ યુ યુદ્ધ પણ થઈ શકે છે. પાણી બચાવવા માટે સૌ પ્રથમ તો આપણે રોજિંદા જીવનમાં સતર્ક રહેવું પડશે. વપરાશ પછી નળ ચાલુ ન રાખવું જોઈએ. આપણે કપડા ધોઈએ તે પ્રમાણે પણ આપણેને ધીરે ધીરે પાણી નું નળ ચાલુ રાખવું જોઈએ. અને આપણે સતત જ ચાલુ રાખીએ તે ન રાખવું જોઈએ. આપણે ગ્રામ વિસ્તારો ની જો વાત કરીએ ને તો ગ્રામ વિસ્તારોમાં તળાવો કુમો અને ચેકડેમ બનાવી શકાય તેથી વરસાદ નું પાણી જમીન ઉતરીને ભૂ ભૂર્ગ બર્જર છે જળ નું સ્તર બના વધાવી શકે શહેરી વિસ્તારોમાં પણ બિલ્ડિંગ અને સોસા સોસાયટી સ્તરે વરસાદી પાણી નો સ સંગ્રહ વ્યવસ્થા ફરજિયાત કરવી જોઈએ જો આ બધું આપળે કરીએને તો આપળાને આગળ જીવનમાં કોઈ દિવસે કોઈ જાતની પરેશાની આવશે નઈ જો આપળે આ- તેજ પાણી બચાવા માટે પ્રમાણિત પ્રયત્નો નઈ કરીએ તો આવનારની પેઢી માટે પાણી દુર્લભ બની જશે તેથી આપળે દરેક પ્રયાસ પાણી બચાવાનીની દી- તામાં હોવો જોઈએ પાણી વગર જીવન અશક્ય છે પાણી બચાવું- એ આપળા જીવનનું રક્ષણ કરવું છે આપળે સોને મળીને પાણી બચાવાનો- સં-સંકલ્પ લેવો જોઈએ જેથી પાણીનો એક એક ટીપું આવનાર વર્ષોમાં પણ જીવનને પોષણ આપી શકે હું આબ-આ બધું એ માટે કઉ છું કે આપળા આગળની પેઢી જે આવશે ને- તેના માટે પાણી-પાણીનો ખૂબ જ જરૂરિયાત માટે તે લોકના માટે હું કઉ છું આપળે એ બધાને એ શીખ આપવી છે જળજ જીવન છે ને આપળે એ પાણી બચાવવું છે જેમ કે કહે છેને બેટી બચાઓ બેટી ભણાવો એક નારો હોય છે તે પ્રમાણે પાણી બચાવો એ પર એક નારો છે આપળે એ પાણી બચાવ ઉપર બઉ ખ્યાલ રાખવો પળશે તો તમે શું આગળ તમે પાણી વિશે કંઈ કેવા હજુબી મ માંગો છો?
દૈનિક જીવન અને સ્વચ્છતા માટે હું કહું તો પીવા માટે રસોઈ અ પીવા માટે, રસોઈ બનાવા માટે, વાસણ કપળા ધોવા માટે, સ્નાન કરવા માટે અને સૌચાલ્ય માટે આપણને પાણી ખુબજ જરૂરી છે. ખેતીવાળી માટેની વાત કરું તો પાકને ઉછેરવા અને ખેતરોમાં સિંચાઈ કરવા માટે ઉપયોગી છે. ઔધ્યો ગો ને ઉત્પાદન તરીકે એમ તો ઉદ્યોગોને ઉત્પાદન તરીકે કેવી રીતે તો વસ્તુઓ બચા વવા કારખાનાઓમાં મશીન ઠંડી રાખવા અને વિવિધ પ્રક્રિયાઓમા ટે પછી પરિવહન માટે કઉતો નદીઓ અને સમુદ્ર દ્વારા જળ માર્ગે મસ મસાલાની અ હેરફેર માટે કરવા માટે આવે છે વીજળી ઉત્પાદન તરીકે આપળે જોઈએ તો પાવર પ્લાઈડ, જળ, જળ વિદ્યુત મથકમાં વીજળી ઉત્પન્ન કરવા માટે પણ આપળે પાણીની જરૂર પળેજ છે પર્યાવરણ-પર્યાવરણમાં માટે તો પ્રાણીઓ પક્ષીઓ અને જંગલોને જીવંત રાખવા માટે પણ આપળે પા પાણી જરૂરી છે. પાણી આપળા મનુષ્યને એમ અ પછી બધા આપળે જે કઈ કામ હોય, વાસણ ધોઉ, કપળા ધોઉ, અ પ્રાણીઓ, પક્ષીઓ, ખેડૂતો અ વૃક્ષો બધાને જ પાણીની ખૂબ જ જરૂર હોય છે. પાણી ખૂબ જ અગત્યનું છે જીવનમાં. પાણી છે તો જ આપડે છે જો પાણી ન હોય તો આપડે પણ ન હોય. પાણી વગર તો વ્યક્તિ રહી જ ના શકે. બો તો બો વ્યક્તિ પાણી વગર એક બે દિવસ રહી શકે છે. પછી તો પાણીની ખુબજ આવક શ્યક હોય છે. ગંદુ પાણી આપળે બો થાય તો આપડે ગંદુ પાણી પાણીનો ઓછો ઉપયોગ કરવો ને શુધ પાણી નો ઉપયોગ કરવો. કપડાં બપડા ધોવામાં પાણી ઓછું લેવુ ખૂબ વધારે પાણી ન લેવું. તમે શું કેવા માંગો છો?
તમે જે પણ માહિતી આપી ને તે ખુબ જ સરસ આપી છેને હા સાચી વાત છે. આપળે ગ રોજિંદા જીવનમાં જે પણ આપળે કામ કરીએ સીએને તેમાં ઓછામાં ઓછું પાણી યુઝ કરવું જોઈએ અને પાણીનો બચાવ કરવો જોઈએ જેથી આપડા આગળવાળા લોકો કોને આપડી આગળની પેઢીને પાણીનો અ પાણીનું મહત્વ પણ ખબર પડે અને તેમના માટે આપડે પાણી બચાવી શક એ. આપને આપણે જે આ માહિતી આપી છે ને તેના માટે આપણો ખૂબ ખૂબ ઓ બાપા થૅન્ક યૂ.